હલો
તું કરહ
કોઈ નહી ફોન જોતા હતા તું શું કરે?
હું કઈ નઈ હું એ ફોન જોતી હતી પણ ફોન બગડ્યો હતો એટલે હમુ કરાવ ગઈ તી હવે આઈ
કેવું થાય ને આખો દિવસ ફોન ના હોય એટલે
હા ફોન જ બગડ હોય નેટવર્ક જ નતું કોખડાતું.
એ અમારે કઈક અમાર તો થાય રિચાર્જ પડ તારે આવું થાય કે ક્યારે રિચાર્જ થશે ચાર ફોન જોઈશ? કંટાળો એવો હવે તો ફોન વગર કશું કોમે નહી થાય ગમે તેવાય ફોનમાં જોઈ લો. આ હોય ફોનમાં જોઈ લો કશે જવું હોય ફોનમાં જોઈ લો એવું
હવે બધું કામ માટે ફોન અવેલેબલ જોવું જ.
બધા કામ માટે નવરા બેઠા એડ રીલ્સ જોઈ લો કશું ખાવા બનાવવાનું સરર્ચ મારીને રેસીપી જોઈ લો
ક ગણતરી કરવી તોય ફોન જોઈ લો ફોટા પાડવા હોય તો ફોર્મમાં પાડી દેવા હોય કેલેન્ડર જોવું હોય તો
તો આય ફોનમાં સાચી વાત
બધું કોણ હોય તો ફોન જ થાય ફોન વગર તો કશું ચાલતું નહી. ત્યારે ટીવી જોતા તો એવું સારું ટીવી જોઈએ હધ ટીવી નું બધું ફોનમાં આવીમાર્ટ ટ બધું આવી જાય જે ટીવી જોને બધું સ્માર્ ટીવીન આવી જાય. હલો
હલો હલો
હલો
હા અવાજ નતો આવતો
ના ના અવાજ લાગે સરવાર પ્રોબ્લેમ આવી હશે બ
ફોર્માં આવા બધા દખા બહુ થાય નને
હવા બધા ડખાતો રહેેવાના જ વરસાદ આવવાનું હોય તો નેટવર્ક ના હોય. અને નેટવર્ક ના હોય એટલે ફોન એ ના જાય કે તમારે કશું જોવું હોય તો એ ના જોવાય.
હા હા નેટવર્ક આ તો પછ લાઈટ જેયેલી હોય તો ચાર્જિંગ એ ના હોય. ચાર્જિંગ હો તો નેટ ના હોય થાય ફોન ન બધું.
તો ભાઈ પણ ફોન વગર ચાલતું એ નહ ના
ના ફોન વગર ચાલતું નહી ગમે તો ગમે તે વસ્તુ ઉપર ફોન ઉપર નહી પ સ્ટડી કર્યું હતોય ફોન ગીતો સાંભળવા હતો એ ફોન પિક્ચર જવું હતો. ફ કાઢ જો હતોય ફોન ફોન ફોન ના ફોન
હા કશે આપડે કશે જવું હોય કે ચલો આ જગ્યાએ આપણે જઈએ ફરવા બરવા. તો એ જોઈ લેવાનું કે કેવી જગ્યા કેટલો ખર્ચો થાય. કઈ કઈ જગ્યા હૈ બધું એ કઈ દે અને હવે તો કેટલું બધું આવ્યું ફોનમાં એ
હા ફોનમાં બધ લોકેશન ને બધું બતાવી દે હો એટલે ફોનમાં જે જવું હો ચાલુ કરી દે એટલે આપે જગ્યા ના જોયું ને તો એ બધું ફોર્માં થઈ જાય બધું.
તો હવે ફોનમાં એ પૈસા રખાય
ફોન બધું પૈસાનું પૈસાનું બધું થાય જાયટલે પૈસાની જરૂર ના પડે અ્યારે તો પૈસા કેશ ઉપર હોય બધું ઓનલાઈન થઈ જ પૈસા ન મે કક વસ્તુ મગાવ તો અનલાઇન પેલા તો જાર વસ્તુ આવતા આપડે હાથમાં પૈસા આપતા હવે તો કશું હ તો બ બેકમાં પડ્યા હો લાય એક બટન દબાય તો પૈસા જ હતા વસ્તુ વય.
તો કશું ખાવું હોય તો આ ઓર્ડર કરી દીધું ફોન માંથી બિલ બિલ ભરવું હોય તો બિલ ભરવાની જનું ફોન માંથી બિલ ભરી દઈએ રીચાર્જ પ હોય તો રીચાર્જ કરી દઈએ ટીવી નું રિચાર્જ પડી ગયું તો ટીવી નું એ કરી દેવાનું બધું. બધું એટલે બધું થઈ ગયું.
બધું તો આવે ઘ ન એઈ તો ફોન માં થઈ જાય. કારના હવે લોક જોવા હોય તો બધું ફોમ થઈ ગયું જે જોય યુટ્યુબમાં જોઈ લેવાનું.
તો તમારે જે જોવું હોય બધું ફોનમાં આવી જાય. ફોન ની તો આદત છૂટતી નહીિ થો ફોન આખો દિવસ સાજ હોય ને તો માથું ચડી જાય.
બ ફોન ના જોઈએ એટ કે ફોન નહી જોય જોઈએ એટલે કે ચાર પૂરું થાય ચા પૂરું થાય પણ પૂરું જ ના થાય આપડે ચાલુ જાકે ચાલુ જાકે
તો પઈ આખો દિવસ ટાઈમ ના મળે ને તોયે પાંચ મિનિટ મળી જાય. ચલો પાંચ મિનિટ તો હો એટલા કડકાઈ જોઈ લઈએ એટલે પાંચ થી પઈ પચાસ મિનિટ થઈ જાય ફોન જોતા જોતા. તોય તોયે જીવમાં એવું થાય કે ના હતા જ બે મિનિટ, બે મિનિટ, બે મિનિટ, બે મિનિટ... બેમિટ એતો પટી ગીયું.
હા મારે હું સ્ટડી કરતી હોય ને તો આપડેખ લું હોય. તો ફોન જોઈ હવે કે પાંચ મિનિટ જોઈ લઈ તો પાંચ પૂરી જ ના થાય હ એમાં પાંચ મિનિટ, પાંચ મિનિટ કલાક થતો તમ સ્ટડીમ સ્ટડીમ સ્ટડી નો ટાઈમ જ પૂરો થઈ જાય.
હાચી વા અને હવે તો પાછી ફોનમાં મને ગેમે નહી ગમતી બધું ઓનલાઈન જ જોવું ગમે ગેવહો. તોઈલેટ માર દઉં એટલે સ્ટોરેજ વધે.
હા હવે તો બધુ ઓનલાઈન જ થઈ ગીયું તો પછી વાંધો ની થાય.
ઓકે આ વો ફોન આયવો આ લઈ લઈએ આથી આ હારો આમાં ફોટા હારા પડે, બીજું બધું ઝૂમ હારું થાય. કેટલા ફોન આવી ગયા એવા તો.
બધા નવા નવા તો વોટરપુફ આ હો અલગ અલગ કેટલા ફોન આ
હાચી વાત કેટલું બધું ટેકનોલોજી આયી ગઈ.
બઉ જ ટેકનોલોજી હવે ફોન એમજ કેટલી હોય એકસો બત્રીસ હોયને ખાાસ બઉ બ બઉ બધી હોય ના પેલા તો બો ના હોતી એની.
હા પેલા તો એટલું બધું ખાસ કઈ ફોન નું હોતું નહિ ફોન કરવા માટે ફોન વાપરતા બસ
હવે તો બધા શોસ માટે વધારે વાપરો પન
અને હવે બધા કામ માટે ફોન વાપરે. પેલા બધું કામ હાથ થી થતું પેલા ફોન ના હોતું તો આપડે આપડા ફ્રેન્ડ જોડે જતા રતા રમવા.
હવે તો ગમે ફ્રેન્ડ જો વાત કરીને તો માં એમને તેમ કોઈ જોડે વાત કરી તો બી ફોનમાં જ થાય તો બધ્ધું ફોનમાં થાય.
હાચી વાત. કંઈ કંકોત્રી વંકોત્રી મૂકવે તો એમ મેસેજમાં મોકલી દેવાની.
કોઈને બડે વિસ કરવુ હોય તોય ફોનમાં બધું ફોનમાં જ થાય હવે.
હાચી વાત. અવે અને પાછું વિડીયો કોલ ની સિસ્ટમએ આવી ગઈ એટલે કોઈ ગમે તો હોય ખબર પડી જાય વિડીયો કોલ કરે કે, આ હાચું બોલ કે ખોટું બોલો.
હા બધા દેશ વિદેશ જતા હોયને તો એક બીજા ને ફોન વિડીયો કોલ કરતા હોય એટલે એમ જોઈ લેવાય. હા આમ તો પેલા વર્ષો સુધી મળે ની તો એમ મળ્યા જ નઈ હવે તો ગમે ત તો પાંચ મિનિટ, પાચ મિનટી દે કલવી જો.
હમ હવે તો કેટલું બધું ફોનમાંથી કેટલું બધું થઈ ગીયું ફોનમાંથી આપડે બધું કરીએ કે.
બધું થાય ફોનમાંથી તા હોય તો શું નઈ થાતો.
તું સેડ બધું મતલબ જે કરું હોય એ
રસોઈ શીખાય મેદું શીખાય પછી જે પીવાનું શીખ
હ હવે ખબર પડી કે બધું દસમાં અને બારમા ફોન કેમ મૂકી દેતા તા ફોન ના મુકતા હોત તો અત્યારે બધા ફેલ જ હોત.
હા હા બધા ખપતા બધા એન ખબર ના પડતી ને એટલી બધી
હા ફોન નુ તો એટલું બધું વધી ગીયું હે ને. બાજુ ફોન પડ્યો હોય ને તો વાંચવાની ઈચ્છા ના થાય અને અમુક વસ્તુ તો ફોનમાંથી જ વાંચવાનું હોય એટલે. ચલો ફોનમાંથી જ વાંચવાનું હો ને અત્યારે ફોન જોઈ લઈએ રાતે ઊંઘથી વખ તે થોડું થોડું વાંચી લઈશું એટલે પછી રાતે રાતે એવું થાય કે અત્યાર નઈ વાચવું હવાર વેલા ઉઠીને વાંચવું હવાર તો વેલા ટાઈમ ટાઈમે જતો રે.
હા હ કોરોના આવે ખબર ત્યારે તો ઓનલાઈન ઓનલાઈન જ ચાલુ થિયુ તું સ્ટડી ઓનલાઈન બધું ઓનલાઈન તો ઓનલાઈનમાં ઓનલાઈન છોકરા ભણતાએ
હઅ ઓનલાઈન બધું ઓનલાઈન થઈ ગયું ટ્યુશન ઓનલાઈન થઈ ગ્યા બાકી બધું જ પણ મારાથી તો કદી ટ્યુશન ઓનલાઈન થતા જ નહી.
તો એ લીધે એને લીધે માસ પ્રમોશન આપી દીધા
હાચી વાત
સરકાર ને ખબર હતી કે દસ માં બધા ઓનલાઈન ભણ્યા ઓનલાઈન તો કોઈ ભણિયું જ નઈ હોય બધા ફોન જ જોયા મા પ્રમોશન આપવા દે નકર બધા છોકરા ફેલ થાહે એટલે બધા ન માસ પ્રમોશન જ આપ એટલે માલ પ્રમોશન આપે એટલે બધા ન ફાયદો થઈ ગ્યો
ફોન તો ફોનનું તો કેટલું બધું વધી ગ્યું ફોનમાં નવી નવી એપો આવે એટલે
નવી નવી એપો આઈ જાયન જો બધું મતલબ બીજા બીજા દેશના ડ્રામા જોવા હોય તો એ ફોનમાં આઈ જાય
ડ્રામા ગીતો બધ જે બહાર ના દેશમાં શું થાય બધું આપડેન ખબર પડી જાય. આ ત્યાર માં શું આયું બધ ચેન્જ આપણને ખબર પડી જાય બધી ખબર પડ આપણન ફોન માં તો.
હાચી વાત સોશ શું કેવાય સમાચાર પેલા તો બધું સોશિયલ મીડિયામાં જ આઈ જાય કે આ થયું આ આ થયું આ થયું.
પેલા તો આપડ ખબર પેપરો આવેન તાર ખબર પડતી હમાંચાર પત્રો આવે ને એમાં. અન હવે તો જે થઈ ને પાંચ મિનિટ સો સોશિયલ મીડિયામાં એટલો વાયરલ થાય એટલે ફોન ખબર પડી છે કે આ દેશમાં આટાંલૂ થયું હ આ જગ્યા આ થયું આ જગ્યા આ થયુ. એ ખબર પડી છે જાય
તો પઈ ફોન માંથી બધું ખબર પડે છે કે કોને કોને આ કઈ તારીખે લગ્ન કર્યા હતા કોને કોણ શું કેવા એક બીજા જોડે શું કે વાતો કરી રહ્યું શું થાય શું નહું થતું બધું ફોન માંથી ફર પડી જાય બધું જ
હ તો લ સિસ્ટમ કરી હકીકે પાણી ના આબાનું તો મોરલે દાડ મોબાઈલમાં મેસેજ આઈ જાય લાઈટ જવાનું તો મે જાય જ એટલે વસ્તી ખબર પડી છે કે આજ લાઈટ જવાની હોય કાલ પોણી જવાન એટ બધા આગળથી વ્યવસ્થા કર દેતા પેલા તો ખબર ના હોતી એટલે અ ઑર્ડર થાય પોણી ન ટંકી છે પણ હવે તો બધું ફોન થઈ જ્યું એટલે વાંધો ના આવ ખબર પડી જાય કે પાણી નઈ આબાનું એટલે પોણી પલ ચેકી દે
એક બાબતે તો સારું જ થયું કે એટલું કામ સેલું થઈ ગ્યું
હા જેટલો ફોન અ સારો હન એટલો ખરાબ બી છે પછી તો
પણ જેટલો ખરાબ એટલો હારો એ છે મતલબ ટેકનોલોજી ના લીધે આપડે હવે તો કોઈ ગ્રોસરી બ્રોસરી લેવી હોય તો એ ફોનમાં ઓર્ડર કરે દસ મિનિટમાં આઈ જાય ગમે ત્યાં ડિલિવરી કરી જાય.
હા આપડે જે જોતું ને બધું ફોનમાં થઈ ગયું એટલે વાંધો ના આવે. ટ્યુશન કરવું હોય તો ફોનમાં સ્ટડી કરવી હોય તો એ ફોન માં ગેમ રમવી હોય તોએ ફોનમાં ગીતો સાંભળવા તો હોય ફોન બધું ફોનમાં ફોનમાં છે
બધું જ મતલબ જે કરવું હોય એ બધું થઈ ગ્યું બધું જ તમે કશું ઓનલાઈન જોઈ લીધું તો ઓનલાઈન હ ડિલવરી એ થઈ જાય પેલા તો એવું કે કાસ અહંતું બજારમાં હોતું તો આપડે લઈ લેતા હવે ફોન માંથી તો આપડે કેવી રીતે લઈએ હવે તો ફોનમાં દેખ્યું નહી મંગાયું નહી.
હા ના કે પેલા એક વસ્તુ લેવા માટે આખું બજાર ફરું પડતું ને હવે જે વસ્તુ લેવા ફ બેઠા જોઈ તરત ઓર્ડર કરીને તરત મેળવી દીધું હવે તો એવું થાય ગ બધું. ફટાફટ ટેકનોલોજી એટલી વધી ગઈ ને વાત જ ના પૂછો જે જોતુંય પડે જ એને મળી જાય.
કોઈ ઇન્સ્પાયર ઇન્સ્પિરેશન લેવી હોય કે કપડાં ની આઉટફિટની ચપ્પલ ની તોય ફોનમાં જોઈ લઈએ કે કેવા કપડાં પહેરાય શું પહેરાય એના પરર કેવો મેકઅપ કેવી રીતે કરાય બધું. ફ માાઈ જાય.
હા બધા તન બેન બધા મેકઅપ ના બધા નાસ ના બધા ખાવા પડી જાય કે આવડ ચાલુ એટલે પ્રમાણે આપણે લાવ તૈયારી બી કરીરીજ
અત્યારે કેવા કપડા લોકો પહેરી રહ્યા શું ચાલી રહ્યું બધું ફોનમાંથી જ ખર પડી જાય. બાકી આપેને શું ખબર પડે શું ચાલે શું નહી.
હાચ વાત રમત ગમત હોય ક્રિકેટ નું હોય. ફૂટબોલ હોય બહાર ના દેશમાં શું થાય બધું ખ કરી જાય.
હા એસ ન
બતીી સૌ પડી ગ દવા ના કઈ
હા એટલે વાંધો ના આપડે આપણને એટલી નોલેજ ર કે શું ચાલે પેલા તું ખબર જ ન હોતી આપડે ને આપણું ઘર
હા ના કહો તો આખા દેશ વિદેશ ની બધી વાતો આપને ખબર પડી જાય.
દસ મિનિટ ફોન વાપરો એટલે બધું ખબર
હ ના પેલા તો કશ ખબર ના હોતી કે શું ચાલે શું નહી ચાલતું. હા તો બીજા તારે પેપરમાં આવે ને તારે ખબર પડતી કે આ ચાલો હન આ ચાલો હન
અને હવે તો કોઈ ક્રીમ બીમ લાવી હોય તોએ ડોક્ટર જોડે જતા પેલા તો વિડીયો જોઈ લઈએ કે આ ક્રિમથી શું થાય બધું કઈ દે કે આ થાય તમે આ કરી જો એમાંય વિશ્વાસ આ આય જાય આપણા
હા આવેશે
તો અને એમાં એમાં તો ફ્રોડ હોય થઈ ગયા કેટલાંય
હારુ તાર ફોન મૂકુ હો હવે